હ હા આવી રહ્યો છે ભાઈ કેમ છો મજ મજામાં તો છો ને?
હા હું મજામાં છું તમે મજામાં છો ને?
હા મેં પણ મજામાં શું બહુ દિવસ પછી ફોન કર્યો તમે એકદમ સ્કૂલમાંથી નીકળ્યા પછી કેટલા વર્ષો પછી તમે ફોન કર્યો.
હ તમને ખબર છે સ્કૂલ પરથી બધા ધંધા ધારી આદમી એટલે ધંધામાં લાગી ગયેલા અને અમારે તો દુકાન છેાલે દુકાનમાં તો કેટલું જ કામ ને કોઈ દિવસ ફુરસત બી નહી મળેને આ તહેવાર વારમાં બી ફુરસત નહી મળે એટલેી ફોન કરવાનો ટાઈમ નહી મળે આજે ટાઈઇમ મળ્યો તો મને યાદ તમારે આવી એટલે તમે ફોન કરી દીધો તમે કેમ છો?
અમે તો એકદમ મજામાં છે હમણાં પરંતુ આપણેે જે સ્કૂલમાં જેવી મજા આવતી હોય ટીવી મજા તો હમણા કાં આવવાની કારણ કે હમણાં તો ઘરે એમ જ ચાલ્યા કરે છે બધા હવે ધંધાદારી પર લાગી ગયા છે પેલા જે આપણે જે અ મનમાં એવું રા ખીને જીવતા હતા ને કે ભાઈ કઈક કરવાનું નથી એકદમ એસની જિંદગી જીવવાનું છે તો ત્યારે જે મજા આવતી હતી ને તેવી મજા હવે આજકાલમાં રહી નથી હવે તો દરરોજ મતલબમાં આજે પૈસા કમાવવું શે આ કરવું શે આજે તો સવારે ઉઠીને આ કરવું પડશે એવું જ ચાલ્યા કરે. મન માં પહેલા શું કઈ પણ કરવાનું કઈ ઉત્સાહ ન હતો અને આપણે બસ રમત ગમત અને બસ ભણવાનું જ હતું મનમાં ત્યારે ખુબ જ મજા આવતી હતી હમણાં તો આ બધું મજા નથી આવતી અને બધું ઢંઢાદારી પર અને બધું પૈસા કમાવા પર બધા લાગી ગયા છે.
હા સાચું કહ્યું ભાઈ હવે તો બધા પૈસા ના પાછળ ભાગી ગયેલા આપડે તો પેલા કઈ ટેન્શન જ તો ની હવારે નવ વાગે સ્કૂલમાં જવા હજુ ન વાગે આરામ થી ઉઠવાનું ઉઠીને તૈયાર થઈને ડાયરેક ક્રિકેટમાં લાગી જવાનું સ્કૂલમાં પહોંચે એટલે ક્રિકેટ આપડે જ્યારે સુધી બેલ પડે ત્યાં સુધી ક્રિકેટ જ રમ્યા કરવાનું એમાં પાછ આપડે પી દસ દસ રૂપિયા આડી પીધી મેચ રાખતા તેમાં કેટલી મજા આવતી અને કેટલી આપડે મજા કરતા અને બીજું પછી આપડે એકાદ કલાક ભણતા પછી પાછળ રીવા રિસેસમાં આપણે કેટલા બધા ડબ્બા ને એવા બધા એકબીજા માટેથી ખાવાનું ખાતા એમાં કેટલી મજા આવતી એક બીજાને ડબ્બો છીની લેતા ને પછી એમાં કેટલી મજા આવતી પછી રીસેસમાં પછી બપોર ની રીસેસ પડે તે એ સૌથી મોટી રિસેસ એમાં આપણે એટલા ક્રિકેટ રમતા એટલા ક્રિકેટ રમતા થાકી થાકી જતા ને એમાં પાછો એ દિવસે કોઈ પીટીને જો લેક વચે રોય તો તો આપડે ક્રિકેટ રમવા પાછું પછી જવાનું એટલે આખો દિવસ ક્રિકેટ ક્રિકેટ ને ક્રિકેટ જ રમ્યા કરતા એટલે ત્યારે જની જે મજા હતી ને તે અલગ જ મજા હતી.
હા હા ભાઈ ત્યારે જે મજા આવતી તી ને તેવી મજા ની આવ હમણાં તો મેં ક્રિકેટ રમવા હમણાં પણ જાઉું જ છું, પણ જ્યારે જે આપણે સ્કૂલમાં ક્રિકેટ રમતા હતા અને સ્કૂલમાં જે મિત્રો સંઘ સાથે મળીને, ક્રિકેટ રમતા અને લડતા હતા જે ક્રિકેટમાંથી જ, તે જ લડાવા મજા હતી અને ક્રિકેટ મિત્રો સાથે રમવાની જે મજા હતી તે મજા પાછી આવવાની નથી કારણ કે, ત્યારે જે મજા આવી ગઈ એજ મજા અને જે સમય વીતી ગયો એ સમય વીતી જ ગયો હવે, અને જયારે જે શે ને, ખાલી એક જ લક્ષ્ય હતો કે ભાઈ બધા સાથે મળીને રમવાનું, ખાવાનું પીવાનું અને, બસ કઈ લક્ષ્ય ન હતું ત્યારે અને, ત્યારે છે ને જે મજા આવતી હતી ને તેવી મજા આવડે નથી આવતી કારણ કે હમણાં પણ હું ક્રિકેટ રમવા તો જાઉં જ છું, અને બધા બધા સાથે રમું છું અને ખૂબ જ સારી રીતે ક્રિકેટ પણ રમે છે, પરંતુ ત્યારે જયારે આપણે રમતા હતા ને. ત્યારે બધાને ક્રિકેટ સારી રીતને રમતા ન આવડતું હતું પરંતુ જે રમવાની મજા આવતી હતી જે મજા હતી ને એ, કઈ અલગ જ મજા આવતી હતી કારણ કે મિત્રો સાથે રમવાની અલગ જ મજા આવતી હોય.
હા સાચું કહ્યું ક્રિકેટ રમવાની ત્યારે તો મજા આવતી ત્યારે અલગ જ મજા ને એક કિસ્સો તો મને હજુ અવળી યાદ આવ્યો કે તમને ખબર છે, આપણે બારમામાં હતા ને આપણે ઇન્ટર ક્લાસ પછી મેચ રાખેલી હતી અને, પછી આપડે રમતા હતા અને આપડે પછી ત્યારે ટ્રોફી જીતેલી હતી ત્યારે જ મજા આવેલી તે અલગ જ મજા હતી ને ભાઈ.
હા એકદમ અલગ જ મજા આવેલી અને ત્યારે આપણે જીતેલા અને, ખબર કે ત્યારે યશ નામનો એક આપડો ફ્રેન્ડ હતો અને તેમને, ખુબ જ વધારે પેલું ટ્રોફી મળેલી હતી અને ખૂબ જ મજા માડી હતી આપડ સાથે અને ખુબ જ મજા આવી હતી અને, બીજી વાત ખબર કે આપણે જયારે ડબ્બા મા એકબીજાના ડબ્બામાંથી મેગીઓ ખાતા હતા અને આપણે એક ફ્રેન્ડ હતો તે મેગી દરરોજ લાવતો હતો અને તેમાંથી આપણે મેગી ખાતા હતા ત્યારે અલગ જ મજા આવતી હતી અને જે લડાતા હતા મને મેગી ના મળી મને ના મળી ત્યારે જે મજા આવતી હતી તે અલગ જ હતી તેવી મજા આવે ક્યારે પણ આવવાની ન હવે બધા, અ એકબીજાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે કેટલાક લોકો તો હવે એકબીજાને ભૂલી પણ ગયા છે કારણ કે, આ બધું જાયસે અને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા શે અને, તે વ્યસ્ત થઈ જ જાય છે બધા કારણ કે હવે બધા લોકો મોટા થઈ ગયા છે નાનપણની વાત જ એક અલગ હતી, અને નાનપણમાં જે સ્કૂલ જવાની વાત હતી, તે અલગ જ હતી નાનપણમાં બધાને શું કે સ્કૂલ જવાનું ગમતું ન હતું, અને અને પહેલા જયારે મોટા થઈ જાય છે ત્યારે પછી તેઓને સ્કૂલ ની યાદો આવે છે કારણ કે પહેલા નાનપણમાં હો સ્કૂલ જઈને કંટાળો આવતો હોય બધાને ઘરે રહેવું હોય, અને જયારે બધા મોટા થઈ જાય અને ઘરે રહે ત્યારે બધાને થાય કે નહીં સ્કૂલ ના દિવસ જ બધા સારા હતા, અને પણ એ પણ વાત સાચી છે કે સ્કૂલ ના દિવસ ખુબ જ સારા હતા આપણને ત્યારે તેની ભાન ન હતી, પણ આપણે જે મજા કરેલી એ મજા કઈ અલગ જ હતી સ્કૂલમાં ખબર કે આપણે એક વાર આપડો ફરવા ગયેલા, અને ફરવા ગયેલા ત્યારે પણ કેટલીક મજા આવેલી તમને યાદ શે આપડે ક્યાં ફરવા ગયેલા?
હા ભાઈ આપડે પાનેરા ફરવા ગયા હતા અને પાનેરા પછી ઉપર ચઢવા માટે આપણે રેસ રાખેલી હતી, અને રેસમાં પછી તમે પણ પહેલા આવેલા અને હું સેકન્ડ આવેલો અને આ આપડે એક ત્રીજો મિત્ર હતો તે ત્રીજો આવેલો હતો, તેમાં આપણે રેસ કરવાની કેટલી મજા આવેલી, તેમાં પછી આપડે ઉપર જઈએને દર્શન એ કર્યા હતા દર્શનમાં પછી આપડે તમને ખબર છે કે આપડો મિત્ર હતો તે ખોવાઈ ગયેલો તેને શોધવા માટે આપણે કેટલી મથામણ કરલી સર લોકો તેમને કેટલા બધા શોધતા હતા પછી લાસ્ટમાં આવીને એમાં લઈલે ત્યારે તેને કેટલો માર બી પડલો સર દ્વારા ત્યારે જો મ મજા આવેલી ને તે મજા અલગ જ હતી યાદ છે તમને એ?
હા અલગ જ મજા આવેલી હતી ત્યારે, કારણ કે ત્યારે જે મજા આવતી હતી ને અલગ જ મજા આવતી હતી અને આપડે જયારે ખબર કે, આ સાથે ફરવા ગયલા હતા અને ત્યારે આપડે એક જ સીટ પર પણ બેસેલા હતા અને એક સીટ પર બેસીને આપણે કેટલાક વેફરો ખાધલા હતા અને કેટલીક ધમાલ મસી કરેલી અને, બસમાં જયારે અંટાક્ષળી રમતા હતા જ્યારે છોકરીઓ અને છોકરાઓનું ગ્રુપ ફટું, ત્યારે ખબર કે આપ આપણે બધા સોંગ ગાવા લાગેલા હતા અને કેટલીક મજા કરેલી યાદ છે ને તમને આ બધું તો?
હા ભાઈ એ તો મને ખાસ યાદ છે અને સોંગ સોંગ માં તમને ખબર છે ને તમને અ એક મને પોરી ગમતી હતી. તેના માટે પછી આપડે એક સોંગ ગાધેલુંને, પછી તમારી વાતચીત થોડી ઘણી વધી ગઈ હતી પછી પણ એ બધું પતી ગયેલું પણ ત્યારે જો મજા આવેલી ને શોક ગાવાની એ અલગ જ મજા હતી. તેને ભાઈ
હા બહુજ મજા આવેલી અને આ વાત તો આપણે ક્યારે પણ ના ભૂલી શકીએ જિંદગીમાં કારણ કે ત્યારે જે મિત્રો સાથે જે મજા આવતી હતી એ મજા હવે ક્યારે પણ આવતી નથી અને હવે એ મજા આવવાની પણ નથી કારણ કે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હશે અને અને પોતપોતાના ઘરે જે કામ હોય છે તેમાં બધા લાગી ગયા હોય છે અને આપણે હમણાં હું કોલેજ જાઉં છું તો કોલેજમાં જે મિત્રો બધા નવા નવા બન્યા છે તો તે મિત્રો સાથે પણ ખૂબ જ મજા આવે છે પરંતુ જે આપણે સ્કૂલમાં મજા કરેલી એની વાત જ કં અલગ છે સ્કૂલની વાતો એક અલગ પાર્ટ બની ગયો હશે તે જિંદગીમાં ક્યારે પણ ભૂલી શકાતું નથી અને સ્કૂલમાં જે મજા કરેલી એ મજા હવે ક્યારે પણ આવવાની નથી તે ફિલિંગ જ કઈ અલગ હતી અને સ્કૂલ ના મિત્રો જયારે પણ મળે શે તો ત્યારે તેમને જોઈને આપને એક એક અલગ કિસ્સો યાદ આવતો હોય છે કે ભઈ આ ફ્રેન્ડ સાથે આપ કીસ્સો કરેલો આપડે છે ને આપણને અ માર પડેલો આ ફ્રેન્ડ આપ ફરવા ગેલા બધા ફ્રેન્ડ સાથે એક અલગ અલગ કિસ્સો હોય છે અને તે કિસ્સો આપણને એક અલગ જ યાદ કરાવતો હોય છે એક અલગ જ જિંદગી માં પહોંચાડી દેતો હોય છે આપણું બાળપણ ત્યારે યાદ આવી જાય છે અને એટલે હું જયારે મા રા સ્કૂલ ના મિત્રો સાથે મળુ છું ને તો અલગ જ મજા આવશે તેમની સાથે બેસવાની તેમની સાથે વાતો કરવાની અને જયારે બધા એકકો સાથે ભેગા મળી જાય અને બધી નાનપણની વાતો કરે તો ત્યારે અલગ જ સારું લાગે છે અને એક વાર ત્યારે અમે બધા મળેલા હતા અને નાન પણની વાતો કરવા લાગ્યા હતા તો ક્યારે એટલા કલાકો વીતી જાય તે ખબર પણ નથી પડતી કારણ કે વાતો જ એટલી બધી હોય કે વાતો પડતી જ નથી.
હા સાચું કહ્યું વાતોને કોઈ દિવસ પતી નથી તારે તો આપડે બાર બાર વાગ્યા સુધી વાત કરીલીને ત્યારે કેટલી મજા આવેલી અને કેટલી આપડે મજા કરેલી સ્કૂલ ની વાત તો અલગ જ વાત કહેવાય એક બીજો મને કિસ્સો યાદ આવ્યો કે આપડે તમને ખબર બપર નિશે પડતી એટ પહેલા આપણે એક વડાપાવ વાળો હતો તો વડાપાવ ખાવા જયા કરતા વડાપઉ ખાવાની કઈ અલગ જ મજા આવતી એ વડાપાવ માત્ર ખાલી પાંચ રૂપિયાનો હતો પણ પાંચ રૂપિયામાં એ વડાપઉ ખાવાની અલગ જ મજા આવતી યાદ છે તમને એ?
હા ટીમસ્તુ ક્યારે ભૂલી શકું નહી મેં કારણ કે ત્યારે એક વડાપાવ વાળા કાકા હતા. કાકા પણ ખૂબ જ સારી રીતે અમને ઓળખતા હતા અને તેમની ત્યા જઈને વડાપાવ ખાવાની અલગ જ મજા આવતી હતી અને બધા મિત્રો સાથે મળીને પહેલા તો ક્રિકેટ રમતા ક્રિકેટ રમીને થાકી જતા અને પછી ત્યાર બાદ ત્યાં વડાપાવ ખાવા જતા બધા એકકો સાથે મળીને ક્રિકેટની વાતો કરતા, કાકા સાથે હસી મજાક કરતા અને ખુબ જ મજા માણતા હતા આ બધી વાતો ક્યારે પણ ભૂલી ના શકું અને હું જયારે પણ મારી નાની સ્કૂલમાં જાઉ શું મારા સ્કૂલોમાં ત્યારે તે બધા મારા સર ટીચર્સ લોકો હોય શે. તેમના સાથે પણ મને ખુબ જ વધારે આનંદ થાય છે મલીને કારણ કે તેઓ જે અમને શીખવ્યું એ જિંદગીમાં ખુબ જ વધારે કામ લાગી રહ્યું શે અને તેઓ જો અમને સારી રીતે ન શીખવટે તો આજે જિંદગીમાં અમે આગળ વધી નહિ શકતે એવું મને લાગે છે કારણ કે જો આપણા સર લોકો આપણને શી શીખવે છે ને એ આપણને એવું લાગે છે કે ભાઈ આ બધું તો આપણને આવડતું છે પરંતુ જે નાની નાની વસ્તુ આપણને જિંદગીમાં કામ લાગતી હોય એમના માટે હું બહું જ શુક્ર ગુજારછું એમને અને એ ખૂબ જ સારી રીતે આપણને શીખવ્યું શે એવું મને લાગે શે.
હા સાચું જ કહ્યું સ્કૂલ ના શિક્ષકો જે એ સમયમાં આપને જો શીખ શીખાવ્યું સારી રીતે ન હોત તો આજે આપણે આ જગ્યાએ ન હતા અને આટલું સારા પગારે કામ કરતા ન હત એટલે તો હું ખુબ જ શુક્ર ગુજાર છું અને ખુબ ખુબ આભાર માનું અને એની જ વાત મને એક બીજો કિસ્સો યાદ આવ્યો કે આપણે બારમાની પરીક્ષા આવવાની હતી ત્યારે આપણે પણ ત્યારે આપણે ક્રિકેટ રમવા લાગી જતા પણ ત્યારે આપણે સર એક સર હતા તેમને કેટલા ખીજવાયા હતા અને પછી આપણે ભણવાનું ચાલુ કરી દીધલું હતું મહેનત કરી હતી ને પછી આપડે સારા એવા માક આવી ગયા હતા તે સમયે જો આપણે ક્રિકેટ જ રમ્યા કરતે તે હિસાબ તમે આપ એજ કિસ્સો તો હજુ બી જો એક બીજો કિસ્સો છે કે આપ ક્લાસમાં તમને ખબર લાસ્ટ બેન્ચ પર બેસેલા હતા અને પછી એક મિત્ર પાણી માં પછી સરરે આપણને જોઈ પાડ્યું હતું એમને એવું લાગ્યું હતું આપણે ક્લાસ માં બહુ વાતચીત કરી છે ત્યારે બધાને ક્લાસ બેન્ચ વાળામાં બધાને બહાર કાઢેલા અધરને કેટલો માર પાડેલો એમાં માર પાડવાડવામાં એક મિત્ર એટલો ખરાબ માર ખાધેલો કે તને એક અઠવાડિયા સુધી તાવ ભરા ગયો હતો તેમાં પાછ સર ચિંતામાં આવી ગયા હતા એટલે એવું તો કિસ્સા તો એટલા હસી મજાક વાળા છે કે યાદ કરી કરીને બધી હસી આવે છે એટલે આ યાદો તો ખુબ જ સારી યાદ છે અને આ યાદો કોઈ દિવસ ભોલાતી નથી અને આના માટે શું ખૂબ ખૂબ ખુશ છું કે હું તમારી સાથે આ સ્કૂલ કરેલી અને આવા યાદો તમારી સાથે બનાવેલી ચાલો આપણે એકાદ દિવસે મળીએ અને આવી યાદોને પાછી યાદો કરી યાદ કરીએ.
હા ચાલો ભાઈ મળીએે.
ચ